હલો
હલ્લો
હા
કેમ કેમ છે મજામાં?
હા હા બસ મજામાં તું બોલ કેમ છે મજામાં
બસ મજામાં. તો આજે આપણેે થોડી પર્યાવરણ વિશે વાત કરીએ? જેમ કે પર્યાવરણમાં વ અહ પર્યાવરણ વગર પૃથ્વી પર જીવનની કલ્પના પણ થઈ કરી શકાતી નથી. હવા, પાણી જમીન વૃક્ષો પ્રાણીઓ અને પક્ષીઓ આ બધું પર્યાવરણનો જ ભાગ છે.
હા, એ તો સાચી વાત છે. પર્યાવરણ તો આપણો એક અનોખો ભાગ છે એમ. કે આપણેે પર્યાવરણની વચ્ચે રહીયે છીએ પર્યાવરણ જે છે એને અનુભવીએ છે. પર્યાવરણમાં અલગ અલગ પ્રાણીઓ, પક્ષીઓ જોઈએ છે. તો એનાથી જે છે આપણું જીવન જે છે એનાથીજ છે એમ. જો પર્યાવરણ સ્વચ્છ ને સંતુલિત રહેશે તો જ માણસ અને અન્ય જીવો સ્વસ્થ જીવન જીવી શકશે.
સાચી વાત છે. પણ પરંતુ આજે વધતા ઉદ્યોગો વાહન નો અને વસ્તીના કારણે પર્યાવરણને ઘણું નુકસાન થઈ ગયું છે. હવા પાણી અને જમીનનું પ્રદુષણ સતત વધી ગયું છે. જેમ કે આપડા પર્યાવરણને ખુબ જ નુકસાન થાય છે. તેનાથી આ પ્રાણી છે, પક્ષી છે એ લોકોને પણ ઘણી તકલીફ જોવા મળે છે આપણને
હા એ તો સાચી વાત છે કે અત્યારે ઉદ્યોગીકરણ અને નવીનીકરણ અને આપણે શહેરો બનાવવાના જે કામો છે એની લીધે છે ને આપડે પર્યાવરણને ઘણું નુકસાન પહચાડી પહચાડી રહ્યા છે શહેરોમાંથી જે શહેરોમાં વાહનો માંથી જે નીકળતો ધુમાડો છે હવાને પ્રદુષિત કરે છે પછી જેના કારણે લોકોને શ્વાસની તકલીફ એલર્જી અને અન્ય બીમારીઓ થાય છે તો એ તો ખરું કે આપડડે અત્યારે પર્યાવરણને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છે.
હા, એ વાત તો સાચી છે, પણ પાણીમાં જે પ્રદુષણ થઈ રહ્યું છે એક મોટી સમસ્યા છે. આપણે કોઈ પણ શહેરમાં જોઈએ ને તો એને એની નહેરોમાં ઘણા બધા કચરો તો અને બધા ગંદકી ફેલાવે છે જેનાથી ઘણી બ ભી બીમારી ફેલાઈ શકે છે. અને ઘણી ફેક્ટરીઓનું ગંદુ પાણી નદીઓમાં છોડવામાં આવે છે. જે સારું નથી જેના કારણે જળ જર જીવો છે એને ખૂબ જ નુકસાન થાય છે. આ માછલી, કાચબા એ લોકોને ઘણું નુકસાન થઈ રહ્યું છે અને પીવાનું પાણી પણ અશુદ્ધ બને છે. જેના પર આપડા પૃથ્વી પર અહ પીવાનું પાણી ખુબ ઓછું થઈ રહ્યું છે અને પ્ર પ્રદૂષણ વધતું જય છે.
હા, એ વાત તો તમે તે સાચી કીધી. અને બીજું એક વસ્તુ પ્લાસ્ટિક. પ્લાસ્ટિકનો ઉપયોગ પણ પર્યાવરણ માટે ખૂબ હાનિકારક છે. પ્લાસ્ટિક સરળતાથી નાશ પામતો નથી અને જમીન તથા પાણી બંનેને પ્રદુષિત કરે છે.
કેવાય છે કે પ્લાસ્ટિક જે છે એનું વિઘટન થતા લાખો વર્ષ લાગે છે એમ. કે આપણે તો મતલબ એક પ્લાસ ખઈને પ્લાસ્ટિકનો ટુકડો જમીનમાં ફેંકી દીધો. પણ એ જમીનમાં ફેંકેલા પ્લાસ્ટિકના ટુકડાને સંપૂર્ણ રીતે વિકટિત થતા કે સંપૂર્ણ રીતે નાશ પામતા લાખો હજારો વર્ષ લાગે છે. તો ત્યાં સુધી એ જમીને કેટલું બધું નુકસાન પહોંચાડી શકે છે એમ.
હા, એ વાત તો સાચી છે કે આપણે પ્લાસ્ટિકનો નાશ કરવો જ જોઈએ અને એન ને હવે છે ને યુઝ કરવાનું ના કરવું જોઈએ કોઈએ. કેમકે એટલા માટે સરકારે અને સમાજે પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવા માટે લોગોને જાગૃત કરવાનું શરૂ કર્યું છે. અત્યારે ન્યુઝમાં અને સોશિયલ મીડિયા પર ઘણું ચાલી રહ્યું છે કે પ્લાસ્ટિક નો ઉપયોગ ના કરવો જોઈએ. તો પણ બધા પ્લાસ્ટિક નો ઉપયોગ કરે છે એવું લાગે છે કે હવે સરકારે પ્લાસ્ટિક નેજ બેન્ડ કરી દેવું જોઈએ.
હા એ તો સાચી વાત કહી. તને શું લાગે છે પર્યાણ પર્યાવરણને બચાવવામાં વૃક્ષોનું શું મહત્વ વ છે.
જેમ કે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. કાર્બન ડાયોક્સઇડ ને શોષી લે છે. વરસાદ લાવવામાં મદદ કરે છે અને પૃથ્વીનું તાપમાન સંતુલિત રાખે છે. તેથી વધુમાં વધુ વૃક્ષો વાવા જોઈએ આપણેે વૃક્ષ વક્ષો વાવીશું તો પર્યાવરણ પણ સારું બનશે અને હવા પણ શુદ્ધ થ શે તેનાથી માનવ જીવનને ઓક્સિજન સારુ મળી શકશે એમના સ્વા સ્વાસ્થ્ય પર સારી અસર થશે એટલે આપણે વૃક્ષો તો વધારે જ વાવવા જોઈએ એ તો આપને બધા બધી જગ્યા એ શીખવાડવામાં આવે છે કે આપડ વૃક્ષોને વધારે વાવા જોઈએ.
હા એ તો સાચી વાત છે. પરંતુ દુઃખની વાત એ છે કે વિકાસના નામે ઘણા અત્યારે જંગલો કાપવામાં આવે છે. અત્યારે આપડે અહ આપડા દેશમાં જ ઘણું એવું થાય છે કે બે-બહારની કંપનીઓને થાપિત કરવા માટે જે છે એ વૃક્ષો કાપવામાં આવે છે. પછી રોડ બનાવવા હોય તો આપડે બંને સાઈડ પરથી જે વૃક્ષો જે હોય એમને કાપવામાં આવે છે. પછી મકાન બનાવવું હોય તો એવું નહી કે આપડે વૃક્ષાનું બીજે આપણેે વૃક્ષારોપણ કરીએ. પણ એ જગ્યાએ થી બસ વૃક્ષો નાશ કરી દેવામાં આવે છે તો ત્યાં રહેતા પક્ષીઓ જે છે, પ્રાણીઓ જે છે. એ બધાને ઘણું નુકસાન થતું હોય છે અને એના લીધે પર્યાવરણ પર પર પણ એની અસર પડે છે.
હા એ વાત તો સાચી કહી જેમ કે જંગલો કાપવાથી અનેક પ્રાણીઓનું રહેઠાણ નષ્ટ થાય છે તો એ બિચારા પ્રાણી એમનું રહેઠાણ બનાવવા માટે જાય ક્યાં એ લોકો ને તો એમનું ઘર ને એવું કઈ હોતું નથી એ લોકો જે છે એ જંગલ માં જ રે રહે છે તો પણ બધા જંગલો કાપી કાઢે છે ઉપરાંત વરસાદનું પ્રમાણ પણ ઘટ ટી શકે છે અને ગરમીમાં વધારો થાય છે. તે પણ જોયું હશે કે ગરમીમાં વધારો થાય છે તો પર્યાવરણ ને પણ કેટલું નુકસાન થાય છે અ અ પ્રાણી છે, પક્ષી છે, એ લોકોને પણ ઘણું ન ન નુકસાન થાય છે.
હા હા એ તો સાચી વાત છે. અને આજે ગ્લોબલ વોર્મિંગ જે છે. એના પર પણ ઘણી ચર્ચા થાય છે, હવે ગ્લોબલ વોર્મિંગ ન મતલબ એમ થાય કે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાાઈડ હોય એનું પ્રમાણ વધી જાય અને એના કારણે જે છે હીટ એની અંદર ટ્રેપ થાય. અને એ ટ્રેપ જે હીટ છે એ વાતાવરણથી બહાર ના છટકી શકે
તો એના લીધે છે જે વાતાવરણનું જે સપાટી પરનું તાપમાન છે એ વધે છે. એને ગ્લોબલ વોર્મિંગ કહેવાય અને એનું એ જે છે એ અસર છે કે વૃક્ષો જે છે એ ઓછા થતા જાય છે.
સાચી વાત છે હા જેમ કે ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધવું તેનું મુખ્ય કારણ પ્રદુષણ અને ગ્રીન હાઉસ વાયુઓમાં વધારો છે ના કારણે હવામાનમાં ફેરફાર ભારે વરસાદ દુષ્કાળ અને ગરમીની લહેર જેવી સમસ્યાઓ વધી રહી છે અત્યારે જ અત્યારે હાલમાં આપણા પૃથ્વી પર વરસાદ ઓછો જોવા મળે છે ગરમીનું પ્રમાણ વધે વધારે થાય છે તો ગ્લોબલ વોર્મિંગ વધારે થઈ રહ્યું છે
હા એ તો સાચી વાત છે તને શું લાગે છે આપણે કઈ રીતે વ્યક્તિગત રીતે પર્યાવરણ ને બચાવ બચાવવામમાં ફાળો આપી શકીએ
આમ તો ઘણી બધી બાબતો કરી શકીએ જેમ કે વધુમાં વધુ વૃક્ષો વા વાવવા જોઈએ પાણી નો બગાડ ન કરવો જોઈએ વીજળી બચાવવી પ્લાસ્ટિક નો ઓ ઓછો ઉપયોગ કરવો અને કચરો યોગ્ય જગ્યા જગ્યાએ નાખવો અત્યારે બધા તો જોવે છે કે રોડ રસ્તા પર બધા ગંદકી ફેલાવે છે પ્લાસ્ટિક નો ઉપયોગ વધારે થઈ ગયો છે કચરો ગમે ત્યાં નાખે છે તેનાથી ગંદકી વધારે થાય છે તો બધાના સ્વાસ્થ્યને તકલીફ પડે છે તેનાથી ગ્લોબલ વોર્મિંગ વધારે વધી રહ્યું છે વૃક્ષો પણ કોઈ વાવતું નથી જે જંગલો છે એ જંગલો નો પણ બધા નષ્ટ કરે છે એનાથી પ્રાણીઓને પણ વધારે તકલીફ પડે છે અને આપણે અત્યારે અ આપણને પહેલાના જમાના થી શીખવાડવામાં આવ્યું છે. કે પાણી નો બગાડ ન કરવો જોઈએ. પાણીને બચાઇને રાખવું જોઈએ આપણે. જેનાથી આપણને આગળ તકલીફ ના પડે.
હા સાચી વાત છે. અને જાહેર પરિવહન અથવા સાયકલનો ઉપયોગ પણ પ્રદૂષણ ઘટવામાં મદરૂપ થઈ શકે છે. જેમ કહ્યું એમ કે ગ્રીનહાઉસ ગેસીસ ગ્રીનહાઉસ વાયુ ની તમે વાત કરી. એના લીધે છે એ ગ્લોબલ વોર્મિંગ વધે છે. તો આ જે ગ્રીન હાઉસ ગ છે એ વાનોના ધુમાડા એસી રેફ્રિજરેટર વગેરે માંથી જ આવે છે. તો આપણેે જો આ જે ઇલેક્ટ્રોનિક જે ઉપકરણો છે એનો પૂરતો જેટલો જોઈએ એટલો જ ઉપયોગ કરીએ અને જે વાહનો છે એના બદલે આપણે જે સાર વાહન વ્યવસ્થા છે. એનો ઉપયોગ કરીએ તો ગ્રીન હાઉસ વાયુમાં ઘટાડો થઈ શકે છે અને ગ્રીનહાઉસ વાયુ જો ઘટે તો ગ્લોબલ વોર્મિંગની અસર પણ અસરકારક રીતે ઘટી શકે છે.
બિલકુલ સાચી વાત કીતે તેનાથી ઈંધણની બચત પણ થાય છે. અને હવાનું પ્રદુષણ પણ ઓછું થઈ જાય છે. જેમ કે અત્યારે શાળાઓ અને કોલેજોમાં પણ પર્યાવરણ વિશે જાગૃતિ લાવે છે. જેમ કે વિદ્યાર્થીઓ ન વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન અને પાણી બચાવવા કાર્યક્રમોમાં ભાગ લેવડાવતી તેઓમાં જવાબદારીની ભાવના વિકસે છે.
સાચી વાત છે. અને ખેતીમાં પણ પર્યાવરણનું ધ્યાન રાખવું જોઈએ. વધુ રાસાયણિક ખાતરો અને જંતુનાશકો જે છે એ જમીનને નુકસાન પહોંચાડે છે.
હા તેના તેથી આજે ઘણા ખેડૂતો કુદરતી અને જૈવિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે તેનાથી જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. તેથી આપણે હું તો એમ જ કહું કે આપણે ગ્લોબલ વોર્મિંગને થોડું ઘટાડવું જોઈએ અને વૃક્ષોને વાવવા જોઈએ.
હા એ તો સાચી વાત છે. પર્યારણ નું રક્ષણ કરવું માત્ર એક જ વ્યક્તિની જવાબદારી નહી પરંતુ દરેક નાગની જવાબદારી છે દરેક વ્યક્તિ નાના પગલા ભરે તો મોટો ફેરફાર લાવી શકે છે. ઘણી સંસ્થાઓ અને સ્વયંસેવકો પણ પર્યાવરણ બચવા માટે કામ કરે છે.
હા તેઓ વૃક્ષારોપણ નદી સફાઈ પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોમાં પર્યાવરણ પ્ર જવાબદારી ની ભાવના જગાવે છે. ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ પર્યાવરણ છોડવું આપણી ફરજ છે.
હા એ તો સાચી વાત કઈ. પર્યાવરણ વિશે તમારી જોડે આટલી બધી ચર્ચા કરીને ખુબ સારું લાગ્યું મને.
હા મને પણ તારી સાથે ખુબ આનંદ થયો પર્યાવરણ વિશે વાત કરીને. થેન્ક યુ આભાર. હ જો